આ તો શાંતિ રાગ થોડુંક ત્ર વાર ત્રન વાર બીજા ત્રીસ મિનિટ નીકળવાો પડશે. આ તો પછી જોઈએ.
પછી નઈ કરી શકે એવું છે હમણાં કઈક
હ ફારું તો આ અત્યારે એક વાર રવા દે અત્યારેર એક વાર ખતમ થઈ જવા દે પછી બીજું આપડે રાત્રે
વિચાર ગોકેલા વિચાર એકને પડી ગ મત
હ જોર પે આનું શરૂ કરવો છો. રાખેાર તો નીકળી જશ બસ લાસ ટાઈમકીી અને હંબાદ કેવી છે.
સવારથી તમ પરશ કરીને
હારું અરે મને ખબર છે આ કામમાં થોડું પરેશાન થશે પણ આ ખાલી બસ આ બીજા ત્રણ વાર વીસ ત્રીસ મિનિટ અ દશે મોરાદ તમારે. તમારું જીડીપી નું ઇન્ડિયાની જીડીપી નું લઈને હું વિચાર છે.
ઇન્ડિયા ઇન્ડિયાનું ઇકોનોમીને લઈને તમારો ખુબ વિચાર છે.
સ્ટેબલ થવાની જરૂરત છે.
વેતનામ વેતનામ સારું છે ને.
હલો.
વેતનામ સરું છે ને.
પાસપોર્ટ નું કામ કરાય તું તું પેલા પાસપોર્ટ નું કામ કરે.
પાસપોર્ટ નો અગર થયું તો પણ મમ્મી થોડી મને બોલ કે હા વઈ જાવમ કાઈ ની ખાગર છે
શંત શંત એક બે વર્ષના અંદર શાંતિ મારું લુક આઉટ છે ક કેવી રીતે કેવી રીતે બધી વસ્તુ શાંતિ રાખને તને બહ જલ્દી છે.
મને તો હોય ત ટેન્શન નહી મને હજાર ટેન્શન થઠીક છે.
તો હુંશ હુંશુંન આહી હૂ છું ને કેમ ચિંતા કરે છે શાંતિ.
તમે નાે કઈ ન થાય આપે અંઓ ને હા હજારો મારવાનું ચાન્સસ છે.
શંત તુંમરષ ત નાચશે જીશે ત એન્જોય કરશે શાંતિ રા હું છું ને.
હવા નિજ.
હ અર્ચિતા કોો છેિત હ
એવું કમાવશેું અમારી થોડી વાત કરે એટલે અમે તો પીવું છે પણ ખાવા માટે, મારે ચિકન ખાવું છે તો. શું?
ચિકન ખાવું હતું. અરે, મને પેલા અડચિતની અવાજ આવી એટલે હા, સર જયસની ગયા તમે લોકો ચિકન ખાવા ગયા વધારે સારું છે. ગુડ ગુડ ઓપ્શન સારું છે.
ના, ના એને ખાવું હતું. મેં તો ખાવાનું નથી થોડુંક ખવાનું હવે ના
બે રોટ ચૂપચાપ બે રોટલી ખાઈલી જે.
હા, બેજ ખાય. નહી ખાય કે, તેને આપી દે ટેન્શન નથી. આવી ઞઇ રોટલી.
હું ઘરમાં બેસીને આરામ જ કરવાનો છું.
શું?
ઘરમાં બેસીને આરામ કરીશ.
બે દિવસ છે. કાલે કેટલા વાગે અહીંયા આવશું તું.
હું ઢોસા સવારે જ ખાઈશ એક વાઞે. ના, અંદર અંદર એક બે વાગે છ હું છ વાગે પહેલા આવી જઈશ ચિંતા
તો કાલે મતલબ અહીં જમી માટે આવશેો ને
ના ભલી મળવા આઇશ. હવારે મળવા આવી છે વસ્તુ માટે? થઈ જશે. કામ થઈ જશે, તેનું સર્ટિફિકેટ છે મારું એમાં કોલ ચાલે છે. હું, ગુજરાતીમા જ વાત ચલાવુ એ ખાલી ઝેરોક્ષ કઢાવી છે થઈ જશે કામ. પાછળ સ્કૂલનો સ્ટેમ્પ અને સાઈન છે તો એ ઓરિજિનલ જ છે. આધાર કાર્ડનું ઝેરોક્ષ અને આનું ઝેરોક્ષ ટ્વેલ્વનું કલેક્ટ જ ની થયું. કેમ કે, એ પાસ જની વસ્તુ હોય ને એટલે કલેક્ટ જહીને આમાં થઈ જશે. ઈયર લખ્યું છે. અને આના પછી ડિપ્લોમા કરું છું. ડિપ્લોમાના સર્ટિફિકેટ ચાર ચાર આ ના ચાલે ને ટ્વેલ્થ ક્લિયર કયારે કર્યું. અના પછી ડિપ્લોમાં ચાર ચાર, બે વર્ષનો છે. ટ્રાય કરુ. ઉભા રહો, બીજું હું. એટલે એનું સર્ટિફિકેટ બોલો તો આ રહ્યું. ડિપ્લોમાના બે વર્ષ હશે સર્ટિફિકેટ. પપ્પા બહુ ઓફવર્ડ થઈ ગયા ખબર નહી. હ.. પીહુ પીહુ ત્યારે હું હોય પણ હોય છે. તેને, થોડુંક સોરી બોલ. એટલે હું, આરામ પર યાર સાચેમાં અત્યારે થોડક અડધો પણ કરી લોઉ તો થોડું સારું રહેશે. એટલે હું કરું છું.
પેલા તમે સાંજને કોને કોલ કયોઁ.
હો મે, અત્યારે તે દિવસે , અત્યારે બધું ચાલુ કરાયને એટલે. અત્યારે ઉપર થોડુંક આરામ કરીશ બાકી તો બી શું ટ્રેન ચાલે. આેકે. ફાકીતો હું પણ લુંશું.
આરામ કરવાની જરૂર છે.
તો હવે શું. હા આજ તને કોલ ની કરીશ ચિંતા ના કર. તું પેલા તું મને તું મને કર કે તું હોઈ જશે તારું બોલ પેલા પછી. આ ખોટી વાત છે કે તું પણ છેને આ કોટી વાત છે. તું જાગે તું જાગે છે ને. હા જો અગર તું બે વાગે મે જોયું કે તું ઓનલાઈન છે. મને ખબર પડી જ જાય છે હું ફોન કરીશ ચુપચાપ ઉઠારી લેજે.
બે મિનિટ તું ઘરે .
ત પોતે જાગે છે અને મને બોલે છે. તને એકલું થોડી જાગવા દવું. હારું ઘરે છું પણ કાલથી નઈ કાલથી મને આ વસ્તુ નહી જોઈ હા આ વાત કેમ કે પોતે છે ને. મને નહી બોલવાનું માટે મને ચિંતા છે તો હું રહીશ. બધી વસ્તુ મારા ને પેલા જ બોલીશ છે ખોટી હોય કે હારી હોય.
હોય જ અલગ.
અને જો ખોટી વસ્તુ છે સુધારવી છે.
એય ખોટી વસ્તુ.
આ રાજ જગપતી. મારા ઉપર ટ્રસ્ટ ના કરવાની.
હારું હું મને બહું આરામ મડે. સ્ાવ. ધારોકો લાગો તો તો હું હોઈ જ જાઉં છું તને ખબર છે મારો આરામ છે. હ
અને હું તો તો પાછો કોલ કર.
આ ચસ ચસ. આજ આજે તો મારો સાઈડ પિલો મારી પાસે છે. એ આખો આખી રીતે પકડીને હું જઈશ સા. આજ વસ્તુ હું વિચાર છું હ. આ સાઈડ પીલો હોસ્ટલ હું વિચારું છું.
હ તોને હ વામાં આવું.
હા એ જઈ છું. પ ા હર વ. ્લ.
મને અવાજ નને આવદે્યો.
પણ અરે કોલ પર. અરે ના કઈ ચાલુ નઈ આપડે શું કેવાય કે આપડું કોલ પર પણ રહેશે અને સાઈડ પર રહેશે. એ બધી વસ્તુ હારી લખશે આઈડયો ખોટો નથી. હા.
ગ તનેલ હેલ્ કરી સારું કરેને.
આઠ ચાલીસ થઈ ગયું છે તમે લોકો ઓર્ડર કર્યું કય. ખાઈલો જો હા.
આ બટર ચિકન.
અચ્છા ખાવાનું ચાલુ કરી દીધું
હમ
મને કોણ મને કોણ આપશે
શપ
મને કોણ ખાવડાવશે એકલું એકલું હ
બે છેલા
હારું પછી પ હારું ું પછી આવીઈશ તો પોતાના ખડે કહીશું પછી આવું ત્યારે જોઈએ
તાર હ છેના
હા મારા હાથ છે પણ પેલા પણ ખવડાતી હતી ને વચ્ચે વચ્ચે એકબી વા્હટ તો એકબી વા્ાઈટમાં તારે એક બે વહાઈટમાં તો ખોટી નહી બની જશે
મે કે ખડે
ખવડાાય છે તું ત રાથી ગોપી પણ ખવડાાય છે તું પણ ખવડાાય છે હમ
યાદ પણ નથી આ બધી કર
બઉ કેવી રીતે યાદ રહેશે અને બીજું વસ્તુ એકતા એક તું બહુ લોડ ભરવાનું છે હું તને હું બહાર રહીશ તો ગેરંટી કોલ કરીશ ના તો એ લોકો મારા સાથે ઓળખાણ ના રહેશે તો વધારે રહેશે ના તો એ ના બારડોલીમાં કોલ કરતો જ બધા ઓળખ પણ કઈ ચેન્જ નહી થશે કઈ નહી જોઈએ ચાલને
પછ કામ કરતો તો જોઈ જજ
હા કામ કરીને હોય જઉ શું પછી તમે તને કોલ કરું છું.
હારું ચાલ તું ખાઈ લે હું રાખું. કે